એમ છે.
બસ મજામાં ભાઈલા તું કેમ છે? હું પણ મજામાં જ છું બસ ચાલે જ છે, તમે કેવો કેવો ચાલે
બસ સારું ચાલે છે, ચાલયા કરતો છે.
હા દેખો ને
આજે કસ્ટમર આવાનું હતું એટલે જલ્દી આવી ગયો
હ હ એવુ અરે સોરી એમાં ઘરથી કોલ આવેલોને કોલ મોકલ્યો હતો. પપ્પા ને દવા દવા ભૂલી ગેલા દેવાને ત યાદ કરાવ્યું.
હ. કેમ કયી દવા?
હ અત્યારે તબિયત ખરાબ ચાલતી છે, પપ્પાની
અરે તને ખબર છે, ને આ વાતાવરણ કેવું છે એટલે તબીયત ખરાબ થે જાય હા એક જ છે, વાતાવરણ તો બો ખતરનાક છે. તાપ જ એટલું લાગે ને ને કંઈ હડની મલે
એજ ને ભાયલા ગરમી માતો દુકાન જવો ને તો દુકાનથી ડાયક સાંજે જાવ ઘરે આવો. પેલા તો કેવું જમવા ઘરે જાતો. મે તો ઘરે જમવા બી નહી ગયો. ઓફિસ પર ઓફિસ પર આખો દિવસ કામ કરું ટિફિન લઈ જાવ.
માણસ આખો
એટલે તો મેં કીધું કે આપણે બહાર નહીં જઈએ એટલે એમ તેમ કામ કર્યા કરે.
હમ તો પછી પપ્પાને ક્યાં ડોક્ટરને બતાવેલું? કે પછી એમ મેડિકલમાંથી દવા લાવી?
એ મેડિકલમાંથી દવા લાવે એ તો ખબર અ જે ડોક્ટર છે ને એ બહુ સરસ છે. એને કહેવું એને વીસ વીસ વીસ વર્ષ જેવી તેમાં કામ કર્યું છે એને કેવું નોલેજ ને બધું છે. એટલે કેવું ચાલે અમને.
હા એ બી છે કેમ કે આપણે ડોક્ટર પાહે જીએને મિનિમમ એ લોકો ચારસોથી પાંચસો લઈએ. ઉપરથી એ લોકો પોતાની દવા તો આપે પછી એમ એ બધી બહારની દવા આપે એમ કે કે લાવવાની એ લાવવાની એટલા બધા પૈસા લઇ લે ને
પણ એ સાલુ કાય કે શું કેવાય કયું ફોમ આવતું સે સરકારીને આપે ને હોસ્પિટલને
હા એ એતો નથી મારિ પાહે યાર.
એ કેવું તને સારું પડે એમાં કેવું તારું જો ફોર્મ ભરેલું હોય ને હવે તને મારી વાત કરું વચ્ચે મારી વાઈફને છે ને એક્સિડન્ટ થઈ ગયો તો. તો પછી છે ને ડોક્ટરો તો કે લીધા દસ લાખ. ખર્ચો છે. તો પછી મે તો કીધું હવે કેવી રીતે લાવવા એમ તો પછી માર પપ્પાને પાછી મૂક્યા કાર્ડ હતો પેલો હમ યોજનાનું કારણ મેડિકલ તરફ મેડિ મેડિક્લેમ કેને તે હતો એ એને જો નાખો કેટલામાં પેતી ગયો આખો ખર્ચો.
કેટલામાં?
પચા લાખમાં પતી ગયું મારું. સોરી સોરી પચાસ હજારમાં.
ખાલી મારે મારું પોતાનું એક્સિડેન્ટ થયેલું ને હાથ પડી એટલે ગાડી વાળ ખ મારો હાથ પર આખો સુજી ગયલો મતલબ કા કામ કરવાનું બંધ થઈ ગેલું કે અંદરની હડ્ડી તૂટી ગયેલી હતી. તો પછી અમે બતાવ્યું ડોક્ટરને ડોક્ટરે તો કીધું
પછી પૈસા કરાવવું તો પડે જ. કેમ કે હાથ વગર તો કઈ કામ ચાલે નહી. હમ
એટલે જને અત્યારે થ ખબર છે અત્યારે લોકો પ્રાઈવેટમાં જવાનું ને પ્રાઈવેટમાં એટલું તમને લૂટે ન. એમ તેમ તેમ કરી કરીને એટલા બધા પૈસા લે ને. કોઈ હાથ પાણી ના લે જે વસ્તુ તમે જો દવા મલે છે. મિનિમમ પચા ચાલીસ રૂપિયાની એ લોકો એ દવા બસો ત્રણસોમાં વેચે છે, તો વિચાર એટલો કેટલું કરે છે, એ લોકો ભગવાનજી લોકો સારું ભ ડોક્ટર બના છે. તો એ લોકો ન ફરજ કેવો હોય કે, જે ડોક્ટર બનાવવું છે. તમે જી બચાવ, પણ લોકો એવું નહી કરે એ લોકો તો ખબર એ આપણો ફ્રેન્ડ હ હતો તે રાકેશ.
હા યાદ છે એના પપ્પાનું કઈ વચ્ચે જ ધ્યાન છે ને?
એજ એમાં ખવું કેવો થ એના પપ્પા ને છે. ત્રણ દિવસ પેલા મળી ગેલી. તો ડોક્ટરે એબ ખબર છે કે એ લોકો છે ને એમ કીધું કે. અને ઓપરેશન કરવું પડશે એમ છે તેમ છે. એમ છે તેમ છે, લોકો ખર્ચ બિલ બને એવું પચાસ લાખ. આવું કઈ કર.
કે પછી લોકોને ખબર પડી કેમ
એ તો સારો હત કે ત્યાં છે, નેલે મારા દોસ્તાર હતા ને એને આખું રેકોર્ડિંગ કરતી પલું, એટલે અંદર કામ કરતોને તો એને અમને કે અમને બી ખબર હતી, પણ અમારો એને ખબર હતી. પણ એને મને કીધું મેં એને કીધું કે તું ચાલવા. રેકોર્ડિંગ થતું એ ભાઈને મીધું કે રેકોર્ડિંગ કરી લે. પછી છે ને. આખું બધું કેમ કે જો અત્યારે અમે ક તો અમ ખબર છે. તો કે શું આમ કે પ્રૂફ નહી, હોય ને બચી જાય. એટલે આખું રીકોર્ડિંગ કર્યું રીકોર્ડિંગ કરી છેલ્લે બધું એ પછી ડોક્ટર બહાર વાંધતું હતું. તેમની ડેથ થઈ ગય છે. જયારે એ ભાઈ એક કાકાની મડી ત્રણ દિવસ પેલા મડી ગધ. એટું વિચાર કે એ લોકો જિંદો તો જિંદા. પણ મરેલા હા એવી હો જ પ
અરે એ લોકો એ લોકોને ખાલી પૈસા થી મતલબ વધ બીજું કઈ નહી હો. પેલા જમાના તો જી મોટું કેવાય અમે તો કઈ નઇ.
એ જ ને.
પછી શું થયું કઈ ઇન્સાફ મળ્યું કઈ નઈ કે હોસ્પિટલમાં પછી શું થયું?
પછી તો ખબર વિડીયો હતો. એ લોકોને તમે કીધું ને કે આવું બધું થયું છે, કેમ કે જેનો વિડીયો બનાવેલો ને, તેની જિંદગી ખરાબ થઈ જાય, જો જે ડોક્ટર હતો ત્યા તો મોટો માણસ. એ તો બે ચાર પૈસા આપીને ન છૂટી જાય. ભાઈ છોકરો ફસી જાય ને જિંદગી ખરાબ થઈ જાય, તોમે શું કહે્યું. એ વિડીયો છે ને ન્યૂઝ મા આપી દીધું, ન્યૂઝમાં આપોને કીધું, કે કોઈ ન નામ નહી આવવું જોઈ. ન્યૂઝમાં ખબર ને કે થ, અમે છે ને. એ લોકો એ લોકોને અમને ખબર હત કે ટ ને પણ ચાર પાંચ કેમેરા લાગેલા છે. તમે શું કર્યું, હું ઉપર આખું બાંધી દ બાંધી દીધું ને પછી થાં ગી દખલી આપીને હોય ગયા કે આ છે તમને નંબર વન મનાઈ જશે તો લોકો તો એ ખા નામ જોઈએ કે નહી ટીઆરપી જોઈએ. તો લોકોએ અપલોડ ક દીધું. એ હોસ્પિટલ બંધ થઈ ગયું એ લોકો ડોક્ટર પકડાય ગયો. એ જે ભડો માણસ હતો એને કઈ પ્રોબ્લેમ થઈ. એ એને તો આપણા માટે જ કામ કર્યું છે ને બીચો એતો ગરીબ માણસ એના માટે કઈ થાય. ઉપર આવે તો બિચાર ક્યાં જવાના કેમ કે એ તો માન માને બે બે ચાર હજાર પૈસા કમાવે પછી આમાં આવું કઈ ઉપાધિ લઈ જાય પછી કાં જવાના કેમ કે એ લોકોને તો પછી ખબર ને એ લોકો ડોક્ટર લોકો પાછ એ લોકો આખી જિંદગી બગાડે ને અધન તો એવું કરે કે એ લોકોને જેલમાં પહોંચ પછી એ લોકોની ફેમિ કે જીવાની અ
એ કામ તમે બહુ સારું કર્યું યાર. કામી થઈ ગયું ને પછી સારું બી કરું.
હા એજ ને એટલે અમે વિચાર્યું કે આવું પડે કેમ કે પછી જે ગરીબ માણ હતો એનો જિંદગ ખરાબ છે પછી આપણને બ કેમ કે એક કાકા તો ગુજરી ગયા છે અને કઈ આચું કઈ થવાનું છે નથી. તો પછી છોકરાને જિંદગી બગડી જાય ને છોકરાને બી આપે જોવું પડે. એમ એ બચાર કેટલી મહેનત કરે આખો દિવસ કામ કરે તો કેમ લોકો બધું નીકળી જાય તો પછી કેવું છે લોકોને મને ફોન આવતો છે પછી ફોન કર્યો ઠીક.